હાલો,
હા,
નમસ્કાર હા નમસ્કાર
હા, કેમ છો નમસ્કાર નમસ્કાર
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં,
આજે આપણે દુબઈની મુસાફરી વિશે વાત કરીશું.
હા, દુબઈ દુનિયા ન સૌથી જાણીતો. શહેર નું એક જાણીતો શહેર,
હા, દર વર્ષે લોકો લાખો લોકો દુબઈ જવાનું પસંદ કરે છે.
બિલકુલ ને દુબઈમાં આધુનિક ઈમારતો ને, સાફ સફાઈ ખુબ જ જાણીતી છે.
હા, બિલકુલ ત્યાંના રસ્તા ઘણા મોટા અને સારી રીતે બનેલા હોય છે.
હા અને ત્યાંના ટ્રાફિક વ્યવસ્થા પણ સારી રીતે ચાલતી હોય છે,
હા બિલકુલ દુબઈમાં ઘણા દેશો ના લોકો સાથે રહે છે, નઈ
હા, એકદમ સાચી જ ન એટલે ત્યાં અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે.
હા, દુબઈમાં ઘણી ઊંચી ઈમારતો છે.
હા, અને તેમાંથી બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે
હા, ઘણા લોકો બુશ ખલીફા જોવાનું ઈચ્છે છે,
હમ્મ ઉપરથી આખું શહેર જોવાનું અલગ અલગ જ એમ અનુભવ મળે છે,
હા બિલકુલ ડુંબઈમાં તો મોટા શોપિંગ મોલ પણ હોય છે,
હા, અને મોલમાં કપડા ઘડિયાળ ઇલેક્ટ્રોનિક વસ્તુ અને ઘણું બધું મળે છે,
હા, બિલકુલ દુબઈના મોલ દુનિયાના મોટા મોલમાં જ ગણાય છે
હા, અને મોલમાં ફરવા માટે પણ લોકો સમય કાઢે છે.
હા, ત્યાં મોટા એકવેરિયમ પણ હોય છે.
હા, અને નાના મોટા બાળકો ના એટલે એમ નાના મોટા બધા લોકોને તેને જવાનું પસંદ કરે છે, દુબઈ
હા ડુબઈ ફાઉન્ટેન પણ ખુબ પ્રસિદ્ધ છે,
હા, અને પાણી અને લાાઈટ નુ સુંદર કાર્યક્રમ લોકોને આકર્ષિત કરે છે,
હા, બિલકુલ સાંજે આ દૃશ્ય ખૂબ સરસ લાગે છે,
હા, અને ઘણા લોકો ફોટો અને વિડીયો પણ બનાવે છે.
દુબઈમાં મેટ્રો સેવા પણ ખૂબ સારી છે,
હા, એકદમ સાચી વાત ને મેટ્રો સાફ અને સમય પર ચાલતી હોય છે,
હા, મેટ્રોથી શહેરના ઘણા ભાગ સુધી પહોંચી શકાય છે, આપણાથી
હા, અને ટેક્સી સેવા પણ સરળ રીતે મળે છે.
હા બિલકુલ બસ સેવા પણ ઉપલબ્ધ હોય છે, ત્યાં આગળી
હા અને મુસાફરી માટે ઘણા વિકલ્પો મળે છે
દુબઈ એરપોર્ટ પણ ખૂબ મોટું છે અત્યાંનું
હા અને દુનિયાભરની ફ્લાઇટ્સ ત્યાં આવે અને જાય છે
હા એરપોર્ટની વ્યવસ્થા પણ સારી હોય છે ત્યાં આગળી
હા અને મુસાફરો માટે ઘણી સુવિધાઓ હોય છે
દુબઈનું હવામાન મોટાભાગે ગરમ જ હોય છે
હા અને ઉનાળામાં તાપમાન ઘણું ઊંચું હોય છે
હા બિલકુલ એટલે પાણી પીવું ખૂબ જરૂરી બને છે ત્યાં
હા અને શિયાળામાં હવા થોડી રાહત આપે છે
હા આ સમયમાં ઘણા લોકો ફરવા આવે છે
હા અને દુબઈમાં બીચ પણ ઘણા સુંદર છે
હા બિલકુલ સમુદ્ર કિનારે લોકો સમય પસાર કરે છે
હા અને સવાર અને સાંજ બીજ નું દ્રશ્ય ખુબ જ સરસ લાગે છે
દુબઈમાં ડેેશર્ટ સફારી પણ જાણીતી છે
હા અને રનમાં મોટી ગાડીઓથી સફર કરવામાં આવે છે
રીતના ટેકરાઓ જોવામાં મજા આવે છે
હા અને સૂર્યાસ્તતા રંગનું દ્રશ્ય ખુબ સુંદર દેખાય છે
બિલકુલ કેમેરાઇટ પણ લોકોને ગણી ગમે છે
હા અને પારંપરિક કાર્યક્રમો પણ જોવા મળે છે
એરેબિક સંસ્કૃતિ ની ઝલક પણ જોવામાં મળે છે આપણને
હા અને લોકોને પારંપરિક ભોજન પણ બતાવવામાં આવે છે
દુબઈમાં ઘણા પાર્ક છે
હા એ તો એકદમ સાચી વાત ને બાળકો એ પાર્કમાં ખુબ જ રમતા હોય ને પાર્કમાં હરિયાળ અને સાફ સફાઈ જોવા મળે છે
હા બાળકો માટે રમવાના સાધન પણ હોય છે ત્યાંગાડી
હા અને કુટુંબો ત્યાં સમય પસાર કરે છે
હા દુબઈમાં મ્યુઝિયમ પણ છે
હા અને જુના દુબઈ અને નવા દુબઈ વચ્ચે મોટો ફરક જોવા મળે છે
જુના ભાગમાં પારંપરિક બજાર પણ છે
હા અને તેને શોખ કેવાય છે
ત્યાં સોના મસાલા અને કપડાંની દુકાનો હોય છે
હા અને અહિયાં સુધી આજનો આપડે જે વાત કરી દુબઈ વિશે તો આપડે થોડી ચાલો હજી વધારે વાત કરીએ
હા હા બિલકુલ દુબઈમાં જોવાના ઘણા રાજસપ્રદ સ્થળો છે
હા અને દુબઈ ફ્રેમ પણ એક ખૂબ જ જાણીતું સ્થળ છે
બિલકુલ તેની રચના મોટા ફોટો ફ્રેમ જેવી લાગે છે
હા અને ત્યાંથી જુના અને નવા દુબઈ બંને જોઈ શકાય છે
આ દૃશ્ય લોકોને ખૂબ ગમે છે
હા અને મિરેકલ ગાર્ડન પણ એ ખૂબ જ પ્રસિદ્ધ છે
હા બિલકુલ અહિયાં લાખો ફૂલ થી સુંદર. સજાવટ કરવામાં આવે છે.
હા અને અલગ અલગ. આકારની અ એકદમ. પોલોની રચનાઓ જોવા મળે છે.
હા રંગબેરંગી ફૂલો બગીચામાં ખૂબ સુંદર બનાવે છે.
હા અને ગ્લોબલ વિલેજ પણ એક જાણીતું સ્થળ છે.
અહીંયા ઘણા દેશોની સંસ્કૃતિ એક જ જગ્યાએ જોવામાં મળે છે.
હા અને વિવિધ દેશોમાં ભોજન અને વસ્તુ મળે છે.
હમ સંસ્કૃતિ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થતા હોય છે, દુબઈમાં
હા અને દુબઈમાં મરીને પણ ખૂબ જ સુંદર છે.
હા મોટી ઈમારતો પણ પાણીનું દૃશ્ય અ કરષક બનેને લાગે છે.
હા ના સાંજ જે લાાઈટ થી આખો વિસ્તાર ચમકી ઉઠે છે.
હા ઘણા લોકો ત્યાં ફરવા જતા હોય છે.
હા અને પામ ઝુમેરા પણ એક અનોખું સ્થળ છે.
હા તે ખજૂરના જાડ જેવા આકાર ન માનવ બનાવેલું ટાપુ છે.
હા અને અહિયાં મોટી મોટા મોટા હોટલ અને રિસોર્ટ આવેલા છે.
હા બિલકુલ દરિયાનું દૃશ્ય પણ ખૂબ સુંદર હોય છે, ત્યાં
હા અને દુબઈમાં સાફ સફાઈ પણ ઘણું ધ્યાન રાખવામાં આવે છે.
લોકો પણ નિયમોનું પાલન કરે છે, ત્યાં બરાબર
બિલકુલ ના સાર્વજનિક જગ્યાઓ સાફ કરવાની જવાબદારી બધાની હોય છે.
આ કારણે શહેર સુંદર અને વ્યવસ્થિત લાગે છે, આપડાને
હા બિલકુલ ને દુબઈમાં ઘણા મોટા બગીચા પણ છે.
અહયા લોકો ચલાવા અને આરામ કરવા આવે છે.
બિલકુલ ને બાળકો માટે રમવાના સાધન પણ હોય છે.
કુટુંબો સાથે સમય પસાર કરવા માટે આ સારી જગ્યા છે.
હા અને ડુબઈ માં ઘણી ઊંચી ઈમારતો સાથે જુના વિસ્તાર પણ જોવા મળે છે.
જુના બજારમાં પારંપરિક વસ્તુ મળે છે.
હા જેમ કે મસાલા પછ સુગંધ અને સોના ના બજાર પણ પ્રસિદ્ધ છે.
વિવિધ દેશોના લોકો અહીંયા ખરીદી કરવા આવે છે.
બિલકુલ ને દુબઈની અર્થવ્યવસ્થામાં પણ પ્રવાસ નું મહત્વ ઘણું છે.
દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીયાંયા આવે છે.
હા અને આ રીતે ઘણા લોકોને રોજગાર પણ મળે છે.
દુબઈ આધુનિક વિકાસનું એક સરસ ઉદાહરણ છે, આપણી માટે
હા અને નવી ટેકનોલોજી નું પણ એક મોટું ઉપયોગ થાય છે.
સ્માર્ટ સેવાઓથી ઘણું કામ સરળ બને છે.
હા અને આગળ પણ દુબઈ નો વિકાસ સતત ચાલુ રહેશે
હા બિલકુલ દુબઈની મુસાફરીથી શહેરનો વિકાસ સંસ્કૃતિ અને પ્રકૃતિ દ્રશ્ય વિશે ઘણી માહિતી મળી શકે છે. મને તો આજે ખુબ મજા આવી તમારી જોડે આ વિષય પણ વાત કરીને
મને પણ ખુબ જ આનંદ આવ્યો.
હા ચલો મળીએ જય મહારાજ
જય મહારાજ